નમસ્કાર
હમ્મ નમસ્કાર
કેમ છો?
મજામાં છો તમે કેમ છો?
હું પણ મજામાં છું
હમ્મ ઓ સબ સારું છે
હા એકદમ સારું છે સબ
તમે શું કર્યા છે?
નથી
તમે શું કરો છે?
નથી કાઈ ની કરે છે
ઓ સુનાઓ જો
કાઈ ની ઓર તો દેખલો ખુબ આજના સમયમાં નોકરી શોધવી ઘણી મહત્વપૂર્ણ બાત બની ગઈ છે
હા સાચી વાત છે નોકરી ઘણી મહત્વપૂર્ણ વેગઈ છે
હા
હમ્મ પણ આજના સમયે નોકરી શોધવા ઘણી મહત્વની બાત હ ઈ કે સાથ સાથ એ અભ્યાસ બી ઘણોય જરુ છે અભ્યાસ વે તો નોકરી બી શોધવામે પ્રયત્ન કરનો જ પડે પણ અ તો ટેમ કોની લાગે છે.
હા નોકરી શોધની શરૂઆત કેવી રીતે કરવી જોઈ હાલો.
હા.
નોકરી શોધી શરુઆત કેવી રીતે કરવી જોઈ
હમ. સૌથી પેલા આપણે આડવત અને કૌશલ્ય ઓળખવું જોઈ
એટલે શું?
એટલે કે આપણે શું સારું કરી શકીએ છે, જેમ કે ક મ્પ્યુટર કામ, શિક્ષણ, ડિઝાઇન, વ્યાપાર અથવા બીજા ક્ષેત્ર હમ પછે વી કે બચે તો રીઝ્યુમમાં શું હોવે જાઈએ.
હા સારું રીજય જોઈએ એ
હમ. બીજું મેં એમાં શિક્ષણ અને કૌશલ અને અનુભવ અને સંપર્ક માહિતી હોવી જોઈ
હા.
ઓર
ઓ તો કાઈ ની આજ કલ લોકા તો નોકરી ઇન્ટરનેટ અને નોકરી વેબસાઇટ ઉપયોગ કરે છે.
હમ. ઘણા લોક ઇન્ટરનેટ નોકરીન વેબસાઇટનો ઉપયોગને હા સબકુછ કરે છે.
સાચી વાત છે.
શું ફક્ત દિગરી હોવી જરૂરી છે?
ના ડિગ્રી સાથે કૌશલ્ય પણ ખૂબ જરૂરી છે.
ઇન્ટરવ્યુ માટે કેવી તૈયારી કરવી?
ઈ માટે તો દેખલોના આત્મવિશ્વાસ રાખવો યોગ્ય જવાબ આ આપવા અને સારા કપડા પહેરવા એસો તૈયારી કરવી જોઈ
હમ ઘણા લોકોતો ઇન્ટરવ્યુમાં ગભરાઈ જાય છે.
હા સાચી કહી રહ્યા છે. હા પણ નિયમિત અભ્યાસ અને તૈયારીથી આ
હા નોકરી મલેને પછી શું કરવો જોઈએ?
નોકરી મલેને પછી તો મહેનત અને સમયનું પાલન અને જિમ્મેદારી સાથે કામ કરવું જોઈએ.
હા એ સાચી વાત છે.
હમ સાચી વાતી છે, જીવનમાં સફલતા માટે ધીરજ અને એના સ
હા આજે મને નોકરી શોધાવીશ તે ઘણું જાનવા મલ્યું
હમ. મહેનત કરનાર વ્યક્તિને એક દિવસ સફલતા જરૂર મલે છે.
સાચી વાત છે.
તો આમ કશું છોટો મોટો કોની હોવે છે.
હા.
એ કેડો કામ કરું
તો સિલાઈ કઢાઈ કરું ઘર પે જ.
સારું છે સારું.
હમ્મ, તમે તમે શું કરો છો?
એ આ બાર તો કઈ ગોલી કરું છે ઘર પે હું
હમ્મ.
એક દિવસ મેં ગઈ થી સ્કૂલ મે કામ કરવા છે પર આ તો જશ બની છે.
તા કાઈ થયોજો.
કાય ના બટ એ પૂરા દને એકી ક્લાસ મેવા પડે છે.
ફીર કાઈ વ્યો.
કઈ બધું જમ્યો કોઈ નઈ એને વા પચે નટગયાનો.
બીજી ઢૂંઢ લીજો.
હા બીજી ઢૂંઢ ની પડી ગઈ છે.
હમ્મ.
ઓર સુણવજો.
કઈ નહી હું તું સિલાઈ કર્યા દેખલો.
હા થોડી ઘણી સિલાઈ ગળાઈ આમણી ઘણી જરૂરી છે.
હા વહી તો.
હમ્મ. કાર કે આપમને ઘર કો વેજ આવે તો હોય ખુબ છે બાકી તો દેલો સિલાઈ ભી ઘણી મેંગી હોવી.
હમ્મ, દિનમ દિન મંગાઈ બડતી જારી છે.
હા તો આપને પ પસંદ છે તો અને મે કોર્સ કરલો ને ડિઝાઇનરો.
ડિઝઇનિંગ કઈ બાકી આવે હે પૂરી મને વેસે.
સારું છે થોડો ઘણો કમ લાગતો હવે છે તો આપી
છે.
સારું છે તો માકી સીલવેવું કે કપડા? હા જરૂર જરૂર.
હમ્મ.
ઓર સુનાવ જો.
કઈ સુના આપ સુનાઓ.
હ
તમારા ઘરમે શું કોણ કોણ છે?
મારા ઘર મે તો અનેલો, મમ્મી, પાપા, ભાઈ બેન, એક દીકરી એ સબ લોગ છે.
અચ્છા.
હમ
ઓર?
હો તો કઈ ની હો. હા સબ સારું છે. તમારે સબ સારું છે?
હા એકદમ સારું છે.
હમ્મ, તમે આવજોને.
હા, જરૂર આયેંગે.
હમ્મ, તમારા પરિવાર ને સાથે લે
હા, કઈ પ્રોગ્રામ નહી હો તો આવાક.
હમ્મ, કઈ કઈ પ્રોગ્રામી કરાંગા છે.
હા કરો જલ્દી જલ્દી કરો.
હમ્મ, કરાગા જરૂર. ઓર સુણાવજો.
હા.
હમ. ઓ તા કે શિક્ષણ વેગ ગયો છે.
હા, શિક્ષણ તો વગયું છે.
હમ.
ઓર, સુનાવ છો? અને બી એ? ડિગ્રી હૈ? બી બેચર ઓફ આર્ટસ મે?
તો ડિગ્રી લઈને ઘરે બેઠા છે.
હા, નહીં. મેં ભી ગઈ, થોડા દિન સ્કૂલ મે પડાાવા ગઈ છીએ.
હ, સારું છે. કામ કંઈ ને કંઈ કર નહીં પડે છે.
હા.
આવતા છે? કેટલા રૂપિયા દેતા છે?
એ મ નોકરી
હા, સાચી કે રે છે. પ્રાઇવેટમાં તતરા કોની દેવે છે?
હા.
નોકરી ઘણી સમસ્યા વાગી છે. હમ.
નોકરી મેવી ઘણી મુશ્કેલ વહી ગઈ છે. ડિગ્રી લઈને ઘણા બેઠોડ્યા છે. હમ. હ, બ અગર પણણી દી
સાચી વાત છે.
એ છે.
હા. બાકી કક મોટી મોટી કંપનિયા બહાર પડી છે બંધ. અને મે તો કોલ ઇન પ્રોગ્રેસ તો. હા.